હલીમ છો
હા બસ મજામાં તમે કેમ છો
હું પણ મજામાં છું. બોલો બોલો
હા જો આજે હુ સોશિયલ મીડિયા અત્યારે એટલું વધી રહ્યું છે. કે જોવા જઈએ તો એક રીતે સારું પણ છે કે સોશિયલ મીડિયાના લીધે આપ આપડે એકાબીજા સાંથે કનેક્ટ થઈ શકીએ છીએ બહારની દુનિયાઓ જોઈ શકીએ છીએ.
હા સારો ટોપિક છે એ સોશિયલ મીડિયા
હા
કેમ કે
તમારું શું કેહેવાનું છે એના વિશે
સોશિયલ મીડિયાથી આપને ઘણું બધું શીખવા મલે છે. ઘણા બધા આપડે જોઈએ ને તો કે એના લીધે ઘણા બધા જે કાર કામમાં પણ આગળ વધી રહ્યા છે લોકો અને સોશિયલ મીડિયાથી ઘણું બધું નુકસાન બી છે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ આપડે
હા એ વસ્તુ સાચી છે કે અત્યારે ટેકનોલોજી એટલી વધતી જાય છે કે આપડે એ સોશિયલ મીડિયા વગર રહી ન તે શકતા
હા સાચું છે. કે આજના જ આધુનિક જમાનામાં શું છે કે સોશિયલ મીડિયા ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ યુટ્યુબ વગેરે જેવા છે સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ એ પણ આમ જોવા જઈએ તો સારા છે પણ કેટલાક નુકસાન પણ કરે છે એમ
હા એમ સાચું છે
અને સૌ પ્રથમ કહીએ કે કે આ સોશિયલ દ્વારા આપને ઘણી બધી દુનિયાના જેમ તમે કીધુ કે આપડે વાત કરી શકીએ છીઇ અને અમ કઈ પણ મિત્રો આઘા હોય દૂર હોય. કોઈ બાર દેશમાં હોય તો આપણે એને વિડીયો કોલિંગ કરીને જોઈ શકીએ છીએ. અને નાના મોટા ધંધા પણ એમાં કરી શકીએ છી એમ કે વિદ્યાર્થી માટેઓ પણ ઘણું સારું છે જેમ કે વરસાદ હોય કે કઈ પણ કારણથી એ સ્કૂલે ન જઈ શકે તો એ સોશિયલ મીડિયા દ્વારા અને ઓનલાઈન અભ્યાસ પણ કરી શકે છે એમ.
હા એ વસ્તુ તમારી સાચી છે. કે સોસ્યલ મીડિયા એક રીતે સારું પણ જે ને એના ગેરફાયદા પણ છે કે અમુક જે અત્ ક્યારે આપડે જોઈએ છી કે રીલ્સ નો જમાનો છે. તો એ એક રીતે જોઈએ તો સમયનો બગાડ છે. કે આપડે જોવામાં સમયનો બગાડ કરીએ છીએ અને અમુક જે શાળા એ ભણ આ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ છે એ અભ્યાસ કરવાના બદલે એ એનો ગેરફાયદો કરે એ ઉપાડે છે ને અમુક વાર ખોટે ખોટી માહિતીઓ પણ ફેલાવતા હોઈ છેએ. અને અમુક વસ્તુ ના લીધે માનસિક તણાવ પણ આવી શકે છે.
હા એ વાત એ બાબત નું ધ્યાન રાખવુ જોઈએ. કે આપડે સોશિયલ મીડિયા છે એ આપડા ફાયદા માટે હોવું જોઈએ. અને એનું ધ્યાન રાખવું જોઈએ કે આપને નુકસાન નો પહોંચાડે. જેમ તમે કીધું કે અત્યારે રીલનો જમાનો છે તો ઇ રીલ જોવા માટે આપડે કેટલો ટાઈમ અંદર વેડફી નાખતા હોય એ એ પોતાને પણ ખ્યાલ નથી હોતો. અને ઘણી વખત એવુ થાય કે થોડી વાર આપડે ફોન જોઈ લઈએ. પણ થોડી વાર ના જગ્યામા ઘણા ઘણા ટાઈમ એમા પસાર થઈ જતા હોય છે. પણ ખબર નથી રેતી અને વિદ્યાર્થીઓ માટે પણ તમે જેમ વાત કરી કે મોબાઈલનો સારી જગ્યાએ ઉપયોગ કરવો જોઈએ એમને ભણવા માટે ઉપયોગ કરવો જોઈએ એને નહીં કે, ખોટી માહિતીઓ, મૂકવા માટે કે એને ખોટી માહિતીઓને ફેલાવા માટે ઉપયોગ કરવો જોઈએ. એ વાતનુ ધ્યાન રાખવુ જોઈએ એ વાત સાચી છે તમારી.
હાં કેમ કે અત્યારે જે એટલુ સારુ છે સોશિયલ મીડિયા એટલુ ખરાબ પણ છે કેમ કે અત્યારના જે યુવાઓ છે તે ખોટી રીત્ તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એમનો ખોટી રીતે બધુ સુકે વિડિયા બનાવવા ખોટી રીત તે અભ્યાસમા ધ્યાન ના દેવુ અને બીજુ બધુ ઇ એમા જોવુ અત્યારે જોવે. તો આપડે અમ્ અ પિક્ચરો ફિલ્મો છે. ફિલ્મો છે જે અમ પેલા તો ટીવી ઉપર આવતા હતા, અત્યારે તો નવી નવી એપો છે. કે નેટફ્લિકસ ને એ કરીને બધું છે એમાં જોતા હોય છે તો એમાં ત્રણ ચાર કલાક કાઢી નાખતા હોઈએ છીએ. ને એવી રીતે એ લોકો એક એપ માંથી જઈને બીજી એપમાં જાતા હોઇએ છીએ એવી રીત રીતે બઉ સમયનો ઉપયોગ પણ નથી કરી શકતા એ લોકો સરખો અને અ જોવા જાઈએ તો એ લોકો અત્યારે ભણવામાં પણ એટલું ધ્યાન નથી દઈ શકતા.
હા એ બાબત નું ભી ધ્યાન રાખવું જોઈએ કે એ લોકોએ એવું ના કરવું જોઈએ અને સોશિયલ મીડિયા આપણેે સારા કામ માટે ઉપયોગ કરવું જોઈએ જેમ કે આપણેે નવુ નવુ સારી સારી માહિતી મેળવવા માટે અને નવું સારા કૌશલ્યો શીખવા માટે એને ઉપયોગ કરવું જોઈએ. જેમકે મેં કીધું કે સારા વ્યવસાય માટે આપણેે ઉપયોગ કરવો જોઈએ. વેપારી ધંધા માટે ઉપયોગ કરવો જોઈએ એનો કોઈ ગ્રાહક અત્યારે તો ઘણી બધી જગ્યાએ ટિકિટ પણ ઓનલાઈન આપડે કરી શકી કીછીએ સોશિયલ મીડિયા દ્વારા આપણેે ઘણો બધો ફાયદો બી છે એનો કે
હા એ સાચી વાત છે કે આપડે અ સોશલમીડ ડિયા ના લીધે આપણે ટિકિટો છે કે આપણે પૈસા પણ કો ને તાત્કાલિક જોતા હોય તો આપણે એ પણ કરી શકીએ છીએ કે તરત એના પાસે પહોંચી જાય પૈસ પૈસા પેટીએમ છે ગૂગલ પે છે એ કરીને આપણે આપી દેતા હોય છે કે પેલા એવું હતું કે કેસ રાખતા આપણે છુ છુટા પૈસા રાખતા તો ચોરી થાવાની બહુ શક્યતાઓ વધી જાતી હતી. અને આના લીધ કે કાઈ એવું એટલું બધું થતું નથી એટલે એ પણ સારું છે કે આપણે અ દૂર ગમે ત્યાં હોય ગમે એ દેશના છેડે હોય તો આપણે એને જરૂરિયાત એની પૂરી કરી શકીએ છીએ.
હ ને આપડે શું કે ટિકિટ બુક કરાવી હોય કે અત્યારે તો કઈ પણ ફોર્મ ભરવા હોય સરકારી કામકાજ માટે તો પણ આપડે સમય નથી બગાડવો પડતો આપડે સોશિયલ મીડિયા દ્વારા આપણે ફોર્મ પણ ભરી શકીએ છીએ ઓનલાઈન અને ઘણા બધા કામ આપણા થઈ શકે છે આસાન.
હા એ વસ્તુ સાચી છે કે ઘર બેઠા આપણે ઘરની વસ્તુ પણ આપણે મંગાવી શકી એ છીએ અને જોવા જઈએ તો આપણે બધું ઓનલાઈન કરી શકી શકીએ છીએ કે આપડે અ ગેસ નો બાટલો ખતમ થઈ ગયો તો એ પણ આપડે એવું ઓનલાઈન નોંધાવી શકી છીએ કે ન્યા જાવું નથી પડતું હતું એમના ત્યાં એટલે એ પણ સારું છે.
ઈ કે મારા મતે તો સોશિયલ મીડિયા ના તો સારું બી છે ન તે ખરાબ છે એમ કે પૂરું સારું બી નથી ને પૂરું ખરાબ બી નથી તેનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણા ઉપર છે એમ કે અ પોતાના ઉપર નિર્ભર કરે કે આપણેે એનો ઉપયોગ કઈ રીતે કરશું આપણે તેનો ઉપયોગ જેમ કે જ્ઞાન મેળવવા માટે છે સારા કામ કરવા માટે છે એવી રીતે એનો વધુ ઉપયોગ કરી તો સારું છે પણ ઉપયોગ નુકસાનકારક બની પણ શકે છે તમે જેમ કીધું કે ઘણા બધા લોકો અફવાયું ફેલાવે છે એના લીધે ઘણી બધી નુસ નુકસાન પણ થાય છે એના લીધે
હા સાચી વાત છે કે એ આપડા ઉપર છે કે આપડે એનો ઉપયું કેવી રીતે કરવો અને કેવી રીતે ના કરવો જોઈએ કે એ આપણેે સમજ પડશે કે અત્યારે જો તો આપણે બધી રીતે સોશિયલ મીડિયા એમ જોવા જાય તો બધી રીતે આપણે ઉપયોગી થાતો હોય છે તો આપણે એનો સારો ઉપયોગ જ કરવો જોઈએ.
જોઈએ
ગેરઉપયોગ ના કરવો જોઈએ આપણે એ સમજવું જોઈએ આપણેે એક અ ભણીએ છીએ આપણે સ્કૂલમાં જાઈએ છીએ તો એના માટ ટે પણ નવા નવા આપણે વિચારો આ તે બધું અંદર આવતું હોય છે કે આપડે પ્રોજેક્ટ ને આ તે બનાવતા હોય છે. તો એ બધું આપણે નવું નવું ટેકનો લોજી પણ આમાં બતાવતા હોય છે કે આપણે શું કરવું ને શું ના
શું ના કરવું આગળ જય તો એ આપણે શીખવું જોઈએ એના પાસે એ બધું આપણે જાણવું જોઈએ કે એનાથી આપણેે
ગેરફાયદો એનો
ગેરફાયદો એનો કરવો જોઈ હા તેથી આપણે એ રોજ હ એમ કે હું એમ કેવા માંગુ છું કે આપણે દો રોજ મર્યાદિત જ આપણેે સમય એમાં આપવો જોઈએ એમ ખોટી માહિતીથી બચવું જોઈએ. અને વાસ્તવિક જીવનમાં આપણે પરિવારમાં બધા સાથે હળી મળીને રહીએ અને છોકરાઓને બી અત્યારે ઘણા બધા લોકોને મમ્મી પપ્પા મોબાઈલમાં કામ કરતા હોય પણ છોકરાઓને તો એવી ખબર ના પડે કે એમને કામ કરે છે. એટલે છોકરાઓ બી ફોન માટે ઘણા રડતા હોય છે તો આપણે એ બધું ટાળવું જોઈએ અને બધાને હળી મળીને એવું સોશિયલ મીડિયા એક શક્તિશાળી સાધન પણ છે અને સમજદારી પૂર્વક વાપરીએ તો એનો સારો ઉપયોગ કરી શકશું આપણે અને જીવનમાં વધુ સારું બનાવવા માટે આપ આપણે એનો સારો ઉપયોગ કરીએ તો વધારે સારું લાગે
હા એ તમારી વાત બહું સારી છે કે આપણે મર્યાદિત રી તેજ એનો ઉપ
તેનો ઉપયોગ કરવો જોઈએ.
અને ધ્યાન પૂર્વક કે આપણેે વસ્તુનો ઉપ ઉપયોગ કરવો જોઈએ એટલે આ તમારી સાચી છે મને આ ટોપિક ઉપર વાત કરીને ખુબ મજા આવી.
ખાલી
જાણવા પણ મયલું કેટલું બધું
બધું મને પણ ઘણો આનંદ થયો તમારી સાથે વાત કરીને ઘણો જાણવા મળ્યું સોશિયલ મીડિયા તરફ મલીએ બીજા ટોપિક ઉપર
હા સારું ચલો